હા
ચૌદહ મે
બદા મજામાં
તો શું ચાલી રહ્યુ છ તમારા વાંચન લગતા પુસ્તકો બધા તમે લીધા હતા, તેમાં શું કેટલું વાંચી
હં, અમણે ધીરે ધીરે અ પ્રેક્ટિસ અમે કરી રહ્યા છે અને અમુક પરીક્ષા હં અમારા અડધા ને એવા માક આવી રેશે એટલે મને લાગે કે અવે ડબલ ને એવી મેહનત કરવી જે અને જેના કારણે હું પુસ્તક ઘણાને એવા વાંચી રહ્યો છું અને એ એટલે હું એટલે સે હમણાં થોડી ઘણી તૈયારી કરી રીયો છું પણ અવે હાં
હં, અતે તૈયારી કરવી ખુબ જ જરૂરી છે એવું મન્તો લાગ ગે, હવે હાફ મહેનત થઈ ગઈ છે, હવે ધીરે ધીરે ફુલ કરીએ. ઘણા બધા પુસ્તકો હોય છે જે આપણને મનોરંજન કરવામાં જેમ કે કોમિક બુક અને ઘણી ઘણા પ્રકારની પુસ્તક હોય છે અને તેમાં આપણને આગળ વધવાનો જેમ કે તેમાં હીખવે છે અને જેના કારણે આપણને ઘણી બધી મોટિવેશન વાળી બુક પણ હોય છે અને અન્ય ગાણા પ્રકારની બુક હોય છે
હા તમે કીધું તે પ્રમાણે હમણાં વાંસવા લાયક ઘણા બધા એવા નવા નવા પુસ્તકો પણ આવ્યા છે બજારમાં. અને વાં વાંચન માટે એવા ઘણા બધા પુસ્તકો જરૂરી પ છે. એટલેતો પુસ્તાકલયોમાં ઘણા બધા એટલા હજારોની સંખ્યામાં નવા પુસ્તકોની પસ આવી ગયા છે. અને ઘણા બધા નવા પુસ્તકો સામેલ પણ કરવામાં આવી રહ્યા છે, જેથી કરીને પુસ્તાકાલયોમાં હમણાં ઘણા બધા એવા નવા નવા જૂનાથી માળીને એકદમ જૂના પણ પુસ્તકો આપણને મળી રહે છે વાંચવા માટે વાંચન એ આપણા જીવન માટે ખુબ જ જરૂરી છે, જેથી કરીને આપણને નવું નવું શીખવા મલે, જાણવા મલે જેથી કરીને આપણને કોઈ તકલીફ ન પડ એવું બધું ઘણું બધું આપણને વાંચવાથી પ્રાપ્ત થાય પછી નવી જ્ઞાન મલે છે, નવું કંઈ જાણવા મલે છે, જેવું જેથી કરીને આપણને જીવનમાં તે આ પાછળ જાતા કંઈ પણ સમસ્યામાં અમે ત્યાં તે કામ આવી શકે જે ટલું આપણે વાંચીએ છે તેટલું આપણા મગજમાં આવે છે, તેથી કરીને આપણી ના શક્તિ પણ વધે છે, અને આપણને વાંચવાથી ઘણા બધા ફાયદાઓ પણ થાય છે, એટલે તો ઘણા બધા વિ
ઘણા બધાઓ તેના વાચન થી આગળ વધે છે, અને તેને પાછળમાં પડે છે જે કરીને એવા કેટલાક માણસો છે જે દરોજ સાંજે પુસ્તકો નું વાંચન ક રે છે અને ઘણું બધું જાણે છે, ઘણું બધું શીંખે છે, અને દરોજ તેમનું રૂટીન એ રે છ કે તેઓ ચોપડા પકડીને વાંચવા માટે બેસે છે અને તેઓ દરોજ બે થી ત્રણ કલાક નવા નવા પુસ્તકો લઈ જાય છે, અને ઘણું બધું નવું જાણે છે, શીખે છે, અને વાંચતા વાંચતા તે લોકને એટલું બધું જ્ઞાન આવી જાય છે, કે તેઓ ગમે તે સવાલોન તમે કરો તો જવાબ આપી શકે તમારું શું કેવું છે?
હં, તમારી વાત સાચી છે, કે હું પણ લાઈબેરીમાં જયારે પણ જાઉં, પેલ્લા અં અં પેલ્લા પસી અમે ઘણી પકારની બુક અમે જોઈએ છે, એં આં ઘણા પ્રક કારની જેમ કે અમે અ આ ઘણા પ્રકારની અઉન્ટ્સની બુક અમારે કોમર્સ લાઈન્ સે, એટલે અમે અકાઉન્ટની બુક્સ ને એવી, જેમ કે સીએન ની નેવી બુક હમે વધારે વાંચીએ સે, આં હું અમણાં થોડો સી એ કરી રહ્યો છે તે તેમાં ઘણા પ્રકારની બુકો આવે છે, અને તે હમારા હવાર નો રૂટીન હોય છે કે તેમાં સાત વાગેથી ઉઠીને, અ મે બ રાતના બાર વાગ્યા સુધી જ ચોપડા જ પકડી રેયે છે, અને એક કલાક વર્કઆઉટ કરીએ છે, અને તેમાં અમને ખુબ જ સારું લાગે છે કે તે પુસ્તક થી ખુબ સ્ એવું જ્ઞાન મલે છે, અને તેમાં રિવિઝન કરવાનો ટાઈમ પણ અ હોય છે દિવસમાં પાંચ થી છો વાર જે આપણે કર્યું હોય તે રિવિઝન કરવા જ પડે, અને તેમાંથી એ વાચ વાંચન એ ખૂબ જ જરૂરી છે, એવું મન્તો લાગે છે.
હા, તમારી વાત એકદમ સાચી છે, કે વાંચન એ ખૂબ જ જરૂરી છે, જેથી કરીને આપણને માનવીમાં નવા નવા જ્ઞાન ની ઉતરણા આવે છે. અને વાંચ્યની ખુબ જ આપણા માટે જરૂરી છે એ બધાને ખબર છે તો પણ અમુક લોકો એટલું બધું વાંચન કરતા નથી, કે વાંચવું જોઈએ, જેથી કરીને આપણને ન વા નવા સવાલો આવે અને તેને જાણવાની ઉદક્ષણા આવે કે જેથી કરીને વાંચન માં આગળ વધાય અને એટલે તો ઘણી બધી લાઈબ્રેરીમાં લોકો દરરોજ કેટલા કલાકો બેસી વાંચન કરે છે જેથી કરીને તેઓ યુ પી એસ સી થી માળીન જી પી એસ સી અને ઘણી બધી એવી ગવર્મેન્ટો જોબો આપ મ આવે છે, જેના પ્રશ્નપત્રમાં જે સવાલ આવે છે, તે પુસ્તકોમાં ગમે ત્યાં આવેલા હોય છે જે આપણને પ્રાપ્ત થાય છે તેથી કરીને કેટલા લોકો લાયબ્રેરીમાં કેટલા કલાકો બેસીને પુસ્તકોનું વાંચન કરે છે, જેથી કરીને તેમને આ સવાલો નો જવાબ મળી શકે છે અને ઘણા બધા સવાલો એમને નવા નવા બી આવે છે, જેથી કરીને તેમને જાણવા મળે છે કે આવું પણ કઈ આવે છે, જેથી કરી તેમને જ્ઞાન મેળવવાની ઘણી ઉદક્ષ ઉત્તીશણા આવે છે, જેથી કરી ને તેઓ કેટલી કલાકો લાયબ્રેરી માં બેસી નવા નવા પુસ્તકો વાંચે છે અને જૂના પુસ્તકો તો ત્યાં પેહલે થી હોય છે તેને ખુબ જ સાચવીને રાખવામાં આવે છે, જેથી કરીને તેમનું જ્ઞાન બાધારયમ મળી શકે છે, સમાન મળી શકે છે અને તેના માટે કોઈ પણ પ્રકારના ફીસ કે ચાર્જ લેવામાં આવતા નથી. પુસ્તકો ફ્રી માં આપણને વાંચવા દેવામાં આવે છે. આપણે ફક્ત લેવાના પૈસા લાગે છે જેથી કરીને પૂ ર્ણ પૂરું જ્ઞાન તેમનું મળી રહે છે અને પુસ્તકો નું જ્ઞાન આપણા માટે કોઈ પણ દિવસે વ્યર્થ જતું ન નથી તે આપણને કોઈ ના કોઈ દિવસે કામ જ આવે છે જેથી કરીને આપડે પુસ્ તકો જેટલા વાંચે છે એટલા વાંચતા રહેવું જોયે જેથી કરીને આપણને એનો જ્ઞાન નો ઉપયોગ આપણને પાછળ જતા ગમે ગમે તે સમય આપણને મળી શકે અને પાંચ મના હિસા પીલે
હ તમારી વાત સાચી સે કે આપણે યુ પી એસ સી ના ચોપડા પણ હોય છે હોય કે સિવિલ સર્વિસિસ પાસ કરવું ને યુ પી એસ સી પાસ કરવું એ દરેક વિ દ્યાર્થીનું સપનું હોય છે, ન તેના તેના વાંચન માટે દરરોજના સવારે ઉઠીને થોડીક કસરત કરવી જોયે અને તે તેની તૈયારી ફૂલ કરવી જોઈએ, જેનાથી આપને આપણને ગોલ્ડ મળી જાય છે, આપણને એક વર્ષમાં કર છ મહિના ની ફૂલ તૈયારી કરવી હોય છે. જેમ કે બેંકની તૈયારી પણ ખુબ જ સારી હોય છે. તેમાં પણ એવું જ કરવું જોઈએ અને જેના કારણે આપણને વાંચનમાં ખુબ જ આસાની પડે છે. આપણને મનોરંજન કરવામાં પણ ઘણી બધી બુકનો ઇસ્તેમાલ કરવો જોયે. શોર્ટ રીલ્સ અને અન્ય સ્ક્રોલને એવું ન કરવું જોઈએ જેના લીધે આપણને સારું ના લગે, એટલે આપણે પુસ્તક વધારે વાંચવો જોયે. ફોનમાં પણ ઘણા પ્રકારના ઘણા પ્રકારના પેલું આવે છે કે વાંચન વાળો આવે છે તે પણ આપણે જવું જોયે, પછી આપડે લાઈબેરીમાં જવું છે, આપણે ફ્રી નો બે સી રેવું જોયે અને જેના લીધે આપણું જ્ઞાન પણ વધે છે અને આપણી શિક્ષા પણ વ જે આપણે આપણે અન્ય ઘણા પ્રકારની પુસ્તકો પણ વાંચવી જોઈએ જેમ કે આપણે બંધારણ થી માંડીને આપણે લો થી માંડીને એ બધા પુ પુસ્તકો પણ વાંચવા જોયે અને તે ખૂબ જરૂરી છે કે તે કરવાથી આપણને લો અને અન્ય સુવિધાઓ પણ મળે છે.
હા તમે કીધું તે પણ આપડા ઘણા બધા એવા લોને લગતા પૈસા આપણને કાયદાઓને લગતા ઘણા બધા એવા પુસ્તકો છે જે આપણા આત્મ સંરક્ષણ માટે પણ જરૂરી છે અને આપ ળને એવી બધી શક્તિઓ આપે છે કે આપણે આગળ જતા શું કરવું જોઈએ અને શું કરવાથી આપણને એ ફાયદો થાય છે તેવા ઘણા બધા પુસ્તકોમાં આપણને જ્ઞાન મળે છે તેનો ઉપયોગ આપણે કરવો જોઈએ. અને જેથી કરીને તેમાંથી લગતા આપણને લો જાણવા મળે છે જેથી કરીને આપણને પો વ્યક્તિ ફકાવે છે તો આપણને આપથી લો પથી કહી શકે છે કે તમે અમાર સાથે એવું ન કરી શકો. બું ધી આપણને પુસ્તકો દ્વારા પણ જાણવા મલે છે અને પુસ્તકો એ વાંચનની ખૂબ જરૂરી છે. બીજું તો આપણે માહિતી આ વધારે જોઈતી હોય તો આપણે કોમ્પ્યુટરથી માંડીને મો બાઇલમાં પણ એના લગતા પુસ્તકો આવી શકે જે વાંચવાથી આપણને ઘણું બ ધુ નવું શીખવા મલે છે, જાણવા મલે છે અને સમજવા પણ મળે છે. જેથી કરીને આપણે એવી બધી સમસ્યાઓને લગતા પુસ્તકો મળે છે જ્યાંથી આપણને એવી બધી માહિતીઓ મળી આવે છે કે કરીને આપણી સમસ્યા નું નિવારણ થઈ શકે અને નવું નવું શીખવાથી આપણને જે સમસ્યાઓ આવી છે તેને આપણો ઉકેલ પણ આવી શકે છે જેથી કરીને આપણુ. કોઈ પણ સમસ્યા અડચણ રૂપ થાય. તો તેના નિકાલ આપણે કયા પુસ્તક માંથી કઈ જગ્યાએથી શા માટે આવવો જોઈએ અને કઈ રીતે નીકળી આવે છે. તેની પૂરી માહિતી આપણને પુસ્તકો માં મળી રહી છે પ્રાચીન ગ્રંથોથી માંડીને રોગ આયુર્વેદ થી મા ઘણા બધા એવા પુસ્તકો જેમાં આપણને દવાઓને લગતી ઘણીધી માહિતી જૂની માહિતી ઔષધિ ને લગતી માહિતીઓ પણ પુસ્તકોમાં આપણને જોવા મળે છે. જે ઘણી બધી લાભદાયક હોય છે અને ઘણી બધું જાણવા લાયક હોય છે.
સાચી વાત છે કે ઔષધિની બુક પણ એવું જાય છે. અમારા ત્યાં પણ અમારા દાદા પેલા એવું જ કરતા હતા કે તેઓ તેઓની ઔષધિની જાણકારી. ખૂબ જ આવ પેશન્ટ ખુબ જ ગણા જેમ કે નાક કઢે. ત્યારે પણ તેઓ ખુબ જ પસ સારા કર્યા હતા કૂતરોે કે. ઝેર ઉતરવાનું કે અન્ય નાની મોટી દવાઓ. ની માહિતી પુસ્તક માટે તેઓ ખુબ જ લગતા હતા તેઓ. એક વેદ પણ હતા અને તેઓ એક નોકરી પણ કરતા હતા જેના કારણે એઓને જ્ઞાન ઘણું હતું અને હું પણ એ જ જોયું છે કે કે પુસ્તક આપણને વધારે જ્ઞાન આપે છે જેના કારણે આપણને ખુબ સારું એવું થાય છે કે. આપણને વધુ જ્ઞાન મળે છે અને જેના કારણે. આપણું જીવન સારું બને છે અને પુસ્તક ના કારણે ઘણા બધા. ઘણા બધાની પરિસ્થિતિ પણ સુધરી જાય છે જેમ કે કોઈ પણ સરકારી. નોકરી કેવી લાગે. તો જેના કારણે તેઓને આ પગાર ધોરણ ખુબ જ સારું હોય છે અને અન્ય. પેલું પણ સારું રહે છે એ પુસ્તકો વાંચવા એ જિંદગી પુસ્તક એ જિંદગીનું. સારું છે એવું મને તો લાગે છે અને આપણે ઘણા બધા પુસ્તકો ન વંચન. જેના લીધે આપણને ખુબ સારું બને છે અને પુસ્તક વાંચવાથી. આપણને.
હમ. ખુબ સારું લાગે છે મનોરંજન પણ થાય છે અને આપણને ઘણી બધી. ઊંચાઈ પર લઈ જાય છે જેમ કે. કોઈ સી એ બને અને કોઈ આઈએસ ઓફિસર બને અને ઘણા બધા પુસ્તકોથી એજ બનાય છે.
હા તમે કીધું તે પ્રમાણે એવું બધું ઘણું બધું જાણવા મળે છે શીખવા મળે છે અને સમજવા પણ મળે છે. એની કારણે આપણે એ બધું કર વું જોઈએ અને શાતા રહેવું જોઈએ અને બધું શીખતા રહેવું જોઈએ પુસ્તકોનું વાંચન આપણા માટે ખુબ જ જરૂરી છે જેથી કરીને આપણને ત્રણ નિશ્ચ મને કે આપડી વાંચવાથીાય આપણે એ બની શકીએ છીએ પધું જાણી શકીએ નવું નવું શીખી શકીએ. કે છે આપણને ઘણી બધી જરૂરિયાતો પણ પૂરી થઈ શકે છે આયુર્વેદને લગતા આપણને ઘણી બધી ઔષધ બનાવવાની રીતો મળે અને જાણવા મળે છે કે આવો શરીરથી આપણી આ બીમારીઓ થઈ. થઈ છે તો તેથી આપણે આ ઔષધિ લગાવીએ છીએ તો આપને તેનાથી સારું થઈ જશે અને નવી નવી ઔષધિઓને માહિતી કરી આપણે તેનાથી ઘણી બધી એવી દવાઓ. બના શકે છે કે મેં બધું કરી સમજાવી શકા અને ઘણું બધું આપણે આગળ જાણી બી શકીશુંથી કરીને પુસ્તકોમાં એ બધી ઘણી બધી માહિતી. આપણને જના વેદોમાં અને. જૂના ઘણા બધા પુસ્તકો જે આપણા ઋષિ મુનિઓ એ લખ્યા છે તેમ. તેમાં પણ ઘણું બધું જાણી શકી્યી. કે મે મે કરી નાખીશ અને એમથી તેમ કરી નાખીએ તો આપણે એ બધું થઈ શકે છે જેથી. કરીને આપણને ઘણું બધું જાણી શકાય છે અને એવા બધા પુસ્તકો છે કે જે ઘણા બધા. જાણવાથી આપણને એવી બધી ઔષધિઓ અને પુસ્તકો માં જ જ્ઞાન મળ્યું છે જેથી કરીને આપણે આ ઔષધિ નો ઉપયોગ અહીયાં કરીએ છેએ. આપણને સારું થેય શકે છે. તાવના માટે પણ એવી ઘણી બધી ઔષધિઓ છે કે જે આપણ ને. સારું કરી શકે અને આપણા માટે એ લાભદાયક બની શકે અને આપને કોઈ પણ પ્રકારના રોગો થઈ હતા આપણે તે પુસ્તકોમાં ના અનુવાદો વાંચીને આપણે બીમારીઓ નો સામનો પણ કરી શકીએ છીએ જેથી કરીને આપણને કોઈ પણ એવા ખર્ચા લાગતા ચાલો આપણે પછી વાત કરીશું.